હેલો
હેલો
નમસ્કાર
નમસ્કાર
મજામાં
બસ મજામાં તમે કહો
હા બસ હું પણ ખુબ મજામાં છું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમારા માટે ખોરાક એટલે શું
મારા માટે ખોરાક એટલે ખોરાક ફક્ત પેટ ભરવા માટે નથી હોતો ખોરાક શરીરને ઊર્જા અને મનને સંતોષ આપે છે એવું હું માનું છું.
ખુબ સરસ વાત કરી શું તમને લાગે છે કે લોકો આજે ખોરાક કરતા ટેસ્ટ પર વ
હા અ ઘણા લો કો ટેસ્ટ પાછળ દોડતા હોય છે મેં ઘણી વખત જોયું છે પણ હેલ્થનું મહત્વ પણ સમજવું જરૂરી છે એવું મને લાગે છે.
તો પછી તમારા ઘરમાં સવારે સૌથી વધુ શું બનાવવામાં આવે છે.
અમારા ઘરમાં તો સવારે શાક રોટલી કરતા પણ વધુ ઉપમા છે પૌવા છે એ બધું બનાવવામાં આવે છે.
હા તો તમને શું લાગે છે કે પુરાના સમયનો ખોરાક સારો હતો કે આજનો
મારા મત પ્રમાણે તો પુરાના સમયનો જે ખોરાક હતો એ વધુ કુદરતી હતો અને રસાયણિક વસ્તુ ઓછી હતી અત્યારે આપણે જોઈએ છે કે કેટલું બધું કેમિકલ ને નાખીને શાકભાજી ફળ એ બધું આપણે ઉગાડીએ છીએ.
હા બિલકુલ આજે તો પેકેજ ફૂડ નો ઉપયોગ ઘણો વધી ગયો છે શું કેવું
એકદમ સાચી વાત છે લોકો પાસે સમય ઓછો હોય એટલે તૈયાર વસ્તુઓ લાવી દે અને પછી એ જ યુઝ કરે
તો પછી તમે ક્યારેક કોઈ નવી વાનગી ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
હા એક વખત છે ને મેં બાજરીનો પીઝો બનાવ્યો હતો
ઓહો બાજરીનો પીઝો આ તો અનોખો વિચાર છે.
હા સ્વાદ પણ સારો હતો અને હેલ્થ માટે પણ સારો છે એકદમ હેલ્ધી
તો પછી આપણા ગુજરાતમાં કઈ વાનગી તમને સૌથી વધુ ગમે છે.
મને ઊંધિયું બોજ ભાવે છે એમાં ઘણી બધી શાકભાજીઓનો સમાવેશ થાય છે.
હા ઉધયુ સાથે પૂરી હોય તો મજા આવી જાય
હા એજ બિલકુલ તમને લાગે છે કે ઋતુ પ્રમાણે ખોરાક બદલવો જોઈએ
હા ચોક્કસ ઉનાળામાં હલ કા અને પાણી વાળા ખોરાક અને બધું લેવું જોઈએ તમારા મતે શું વિચાર છે.
હા બિલકુલ તમારા વાતથી હું સહેમત છું આ રીતે આપણું શરીર પણ એકદમ તંદુરસ્ત રહે
બરાબર છે ને ફા ફલ અને સબ્જી વિશે તમા રોસુ મત છે
મારા મતે તો દરજ અલગ અલગ આપણે રંગના ફળ અને શાકભાજી ખાવા જોઈએ તેમાં અલગ પોષક તત્વો પણ આપણને મળે છે જે આપણા શરીર માટે એકદમ સારું છે.
તો પછી તમે કેટલીક શાકભાજી ખાવા પસંદ કરતા નથી.
આમ તો હું બધું ખાવાનું પસંદ કરું છું પણ એ મને તારેલા ને એવું બધું ઓછું ભાવે છે.
હા વાત તો સાચી છે.
હ અનેને કેટલાક બાળકો તો શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી.
હા કારણ કે બધું લીલું આવે ને એટલે એમને નહી નથી પસંદ લીલા શાકભાજી કેહેવાય ને
હા બિલકુલ સાચી વાત પણ આપણે તેને રસપ્રદ રીતે રજૂ કરવું જોઈએ જો જેમકે છે ને સેન્ડવીચ છે સૂપ એવી રોટ રોલમાં મૂકી શકાય
હા આ તો સારી યુક્તિ છે ને તમારી તો
કેવાય ને સારું ખોરાક હોય એ જરૂરી છે.
હા તમને શું લાગે છે કે સાથે બેસીને જમવાનું મહત્વ શું છે.
પરિવાર સાથે જમવાથી સંબંધો મજબૂત બને છે અને વાતચીત પણ વધે છે.
ખરેખર જમવાનું માત્ર ખોરાક નથી પણ એક અનુભવ છે.
બિલકુલ સારો ખોરાક અને સંગત બંને જીવનમાં સમૃદ્ધ આપણને બનાવે.
બઉ સુંદર વાત કરીને તમે તો. તો પછી તમારી પાસે ખોરાક સાથે જોડાયેલી કઈ બાળપણની યાદો છે
હા બાળપણનીમાં મેં દાદી સવારે ગરમ રોટલી પર ઘી અને ગોળ આપતા આજે પણ એ સ્વાદ મારાથી ભૂલાતો નથી એ મને ખુબ ભાવતું.
સરસ સરસ કેટલાક સ્વાદ તમારી યાદોમાં બસી ગયા હશે ને.
હા એ બિલકુલ ખોરાક ફક્ત સ્વાદ નથી યાદો નું પણ ભંડાર છે એવું મારું માનવું છે.
તો પછી તમને કઈ ઋતુમાં કઈ વાનગી વધુ ગમે છે?
અ મને જુઓ શિયાળામાં છે ને અડદિયાનો પાક ઊંધિયું અને બાજરીના રોટલા ખાવા બહ જ ગમે બહુ જ.
અને ઉનાળામાં
ઉનાળામાં તો છાસ છે કેરીનોો રસ અને હલકા ભોજન ખાવાનું હું પસંદ કરું છું.
છાસ તો પછી ગુજરાતી ભોજનની ઓળખાણ છે ને.
હા બિલકુલ જમ્યા પછી એક ગ્લાસ છાસ મળે તો જ સંતોષ થાય.
શું તમે ક્યારેક ગામમાં ભોજનનોો આનંદ લીધો છે.
હા ગામમાં એકદમ મસ્ત મળે ખાવાનું અને તાજા શાક અને ઘરની રોટલી અને ને ઉપરથી ઘી એને સ્વાદ જ એકદમ અલગ હોય.
તો પછી શહેર અને ગામના ખોરાકમાં શું ફરક લાગે છે તમને?
અ ગામમાં વસ્તુ બધું તાજી મળે છે અને શહેરમાં થોડું વિવિધતા વાળું વસ્તુઓ મળે છે એવું
હા તો તમને પછી સ્ટ્રીટ ફૂડ ગમે છે.
માત્રમાં ખઉં છું હું વધુ ખાવાથી આપડું સ્વસ્થ પર અસર કરી શકે.
તો તમારો એકદમ ભાવ તું સ્ટ્રીટ ફૂડ કયું છે?
મને તો પાણી પૂરી અને દાબેલી બહુ જ ભાવે છે.
હા પાણીપુરી ની વાત આવે એટલે ઘણા લોકોનું તો મન જ લલચાઈ જાય છે.
હ પણ સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ હા ખાતા સમયે આપણેે
હા ખોરાક અને સફાઈ વચ્ચે કેટલું મહત્વનું સંબંધ છે જરાક મને સમજાવશો.
હા બિલકુલ ઘણું મોટ ટુ છે અ સ્વચ્છ ખોરાક સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે.
તો પછી શું તમને ઓર્ગાનીક ખોરાક વિશે સાંભળ્યું છે કઈ
હા આવા ખોરાકમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો થાય છે મેં સાંભળ્યું તો છે.
તો પછી લોકો આવા ખોરાક તરફ કેમ જાય છે.
કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારું મનાય છે એટલે
તમારો શું વિચાર છે.
મસાલા વિશે તો મારો વિચ ચાર એવું છે કે આપણા ભારતીય રસોઈમાં મસાલનો મોટો યોદગાણ છે યોગદાન છે. તે સ્વાદ અને સુગંધ બંને આપે છે.
તો પછી તમારો પસંદીદા મસાલો કયો
મને તો જીરું અને અજમો વધારે ગમે કારણ કે તેમાં સ્વાદ સાથે સ્વસ્થના ફાયદા પણ ઘણા છે એમ
હા પણ કેટલાક લોકા બહારનું ભોજન વધુ પસંદ કરે છે હજી પણ
હા એજ એજ અને શું તમને રસોઈ કરવી ગમે છે.
હા નવી વાનગીઓ બનાવવાનું પ્રયત્ન કરવાનું ખૂબ મને ગમે છે.
હા હા રસોઈ કરતા શું સૌથી મુશ્કેલ લાગે તમને
બસ કેટલાક મસાલા નાખ મસાલા નાખવા અને કેટલું મીઠું નાખવું એ ખબર નથી પડતી પ્રયત્ન ચાલુ છે.
ખુબ સરસ ખુબ સરસ ખોરાકનો સંબંધ સંસ્કૃતિ સાથે પણ હોય છેને
હા તમારી સાચી વાત છે ને
હ કારણ કે દરેક પ્રદેશની અલગ અ વાનગીઓ તેની ઓળખ બને છે.
હા તો પછી ગુજરાતની કઈ વાનગી સૌથી શ્રેષ્ઠ છે.
અ ઢોકળા ખાખરા થેપલા ખમણ હાંડવો આમ તો ઘણી બધી છે પણ વધારે તો આ લોકપ્રિય છે.
તો પછી થેપલા મુસાફરીમાં પણ ખૂબ ઉપયોગી હોય છે ને
હા કારણ કે તે લાંબા સમય સુધી સારા રહે છે તે બગડી નહી જતા એટલે વધારે લોકો પ્રિફર કરે કે થેપલા લઈ જાય મુસાફરી દરમિયાન
હા તો તમને શું લાગે છે કે જમતા સમયે મોબાઈલ વાપરવો જોઈએ લોકોને
મારા મત પ્રમાણે તો નહી કારણ કે જમતા સમય ખોરાક પર જ ધ્યાન આપવું જોઈએ જો એક સાઈડ આપણું ધ્યાન મોબાઈલમાં હોય તો આપણેે જમવામાં ધ્યાન ઓછું આપી શકીએ.
હા આદતથી તો ખોરાકનો સ્વાદ પણ સારી રીતે અનુભવાય
બિલકુલ બિલકુલ કારણ કે ધ્યાનથી જમવાથી આપણને સંતોષ પણ વધે છે.
ખરેખર ખોરાક વિશે વાત કરતા કરતા મને તો ભૂખ લાગી
મને પણ હ આજની વા આ વાત ખૂબ રસપ્રદ રહી
હા ખોરાક જેટલો સરલ વિષે લાગે છે એટલો જ ઊંધો પણ છે.
હા એકદમ સાચી વાત કારણ કે ખોરાક જીવનનો આવશ્યક અને એક સુંદર ભાગ છે.
હા ચલો તો આગળ ફરી કોઈ નવી વાનગી અને ખોરાકની વાત કરીશું.
જરૂર જરૂર મને ખુબ આનંદ થશે.
હા મલીએ. મળે મળે મજા આવી.